કેમ છો તમે
હું મજામાં તમે કેમ છો
હમ હું પણ મજામાં છું આજે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ
હા આ ટોપિક ખુબ ઇન્ટરેસ્ટિંગ છે
તું કઈ સોશિયલ મીડિયા એપ્સ વાપરે છે નામ
હા હું ઇન્સ્ટ ્રામ વોટ્સએપ યુટ્યુબ અને થોડું ફેસબુક વાપરું છું
હું પણ મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ વાપરું છું
હમ આજે સોશિયલ મીડિયા વગર જીવન ઈમેજિન કરવું મુશ્કેલ છે
બિલકુલ લોકો સવારે ઉઠે એટલે પેલા ફોન ચેક કરે છે
હા હું પણ નોટિફિકેશન જોઉં છું
સોશિયલ મીડિયા ના શું ફાયદા છે
ઘણા ફાયદા છે દુનિયાભરની માહિતી જલ્દી મળી જાય છે
સાચી વાત ન્યૂઝ પણ ઇન્સ્ટન્ટ મળી જાય છે
હમ અને સ્ટુડન્ટસ માટે એજ્યુકેશનલ વિડિયોઝ પણ ખૂબ ઉપયોગી છે
હા યુટ્યુબ પર ફ્રીમાં ઘણું બધું શીખવા મળે છે
હમ અને કોડિંગ કુકિંગ ડ્રોઈંગ બધું ઓનલાઈન મળી જાય છે.
હા સોશિયલ મીડિયાથી બિઝનેસ પણ ગ્રો થઈ શકે છે.
હા. અને નાના બિઝનેસ ઓનર્સ પોતાના પ્રોડક્ટસ પ્રોમોટ કરી શકે છે.
હમ ઇન્ફ્લુએન્સર્સ પણ સોશિયલ મીડિયાથી ઇન્કમ કરે છે હવે તો.
હા આજે કન્ટેન્ટ ક્રિએશન એક કરિયર બી બની ગયું છે.
હા પણ સોશિયલ મીડિયાને નુકસાન પણ બહુ છે.
હા એ તો છે ઘણા લોકો વધુ સમય વેસ્ટ કરે છે.
હા કેટલાક લોકો પાંચ છ કલાક સુધી રીલ્સ જ જોતા હોય છે.
હા એનાથી સ્ટડીઝ અને પ્રોડક્ટિવિટી ઓછી થઈ જાય છે.
હમ હેલ્થ પર પણ અસર પડે છે.
હા સાચી વાત કીધી આઈસ પર પ્રેશર આવે છે.
હમ્મ. એના હા પણ એના ઝ અને પ્રોડક્ટિવિટી ી ઓછી થઈ જાય છે.
કેટલાક લોકો રાત્રે મોડે સુધી સ્ક્રોલિંગ કરતા હોય છે.
હા સાઈબર બુલિંગ વિશે શું કહીશ.
એ પણ મોટો પ્રોબ્લેમ છે.
હા લોકો ઓનલાઈન ખરાબ કોમેન્ટસ કરીને બીજાને હર્ટ કરે છે.
હા એ એનાથી કોન્ફિડન્સ ઓછો થઈ શકે છે.
હા પ્રાઈવસી પણ ઇમ્પોર્ટન્ટ છે ને.
હા અને પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરતા પેલા વિચારવું જોઈએ.
હમ આનું લિંક્સ પર ક્લિક કરવું ના જોઈએ.
હમ સ્કેમ અને ફ્રોડ થી પણ સાવધાન રહેવું જોઈએ.
હા ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી સ્પ્રેડ થાય છે હવે તો.
હા કોઈ પણ ન્યૂઝ શેર કરતા પેલા વેરીિફાય કરવી જોઈએ.
તું રોજ કેટલા સમય સોશિયલ મીડિયા કે વાપરે છે.
લગભગ બે થી ત્રણ કલાક.
હું પ્રયત્ન કરું છું કે લિમિટ
હમ ટાઈમ મેનેજમેન્ટ ખુબ જરૂરી છે.
હમ્મ. સોશિયલ મીડિયા થી નવા ફ્રેન્ડસ પણ બને છે.
હા એ તો છે પણ ઓનલાઈન ફ્રેન્ડસ પર ઇન્સ્ટન્ટલી ટ્રસ્ટ ના કરવો જોઈએ.
હા હા સેફ્ટી ફસ્ટ.
બિલકુલ.
તારા માટે બેસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કયું છે.
મારા માટે તો યુટ્યુબ.
કેમ.
કારણ કે એન્ટરટેનમેન્ટ સાથે લર્નિંગ પણ મળે છે
હમ મારા માટે તો ઇન્સ્ટાગ્રામ
કેમ રીલ્સ જોવું ગમે છે
હા પણ એજ્યુકેશનલ કોન્ટેન્ટ પણ જોવું ગમે છે
હમ સારું ગુડ હેબિટ
તને લાગે છે કે સોશિયલ મીડિયા સોસાયટીને ચેન્જ કરે છે
હા ઘણું બધું ચેન્જ કરી દીધું છે
કેવી રીતે
જેમ કે કમ્યુનિકેશન ફાસ્ટ થઈ ગયું છે
હા પેલા લેટર્સ લખતા હતા હવે મેસેજ ઇન્સ્ટન્ટલી થઈ જાય છે
હમ અને વિડીિયો કોલ્સ થી દૂરના લોકો સાથે પણ કનેક્ટેડ રહી શકાય
હમ ફેમિલી સાથે કોન્ટેન્ટમાં રહેવું ઈઝી બની ગયું છે.
હમ, અને ખાસ કરીને ફોરેનમાં રહેતા રિલેટિવ્સ માટે.
સોશિયલ મીડિયાથી ટેલેન્ટ પણ દુનિયા સમક્ષ આવી શકે છે.
હમ, સિંગર, આર્ટિસ્ટ, ડાન્સર બધા પોતાની કલા બતાવી શકે છે.
હા ઘણા લોકો ફેમસ પણ થઈ ગયા છે સોશલ મીડિયાથી.
હમ, હા પણ ફેમ સાથે રિસ્પોન્સિબિલિટી પણ આવે છે.
બિલકુલ, સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્માર્ટ રીતે કરવો જોઈએ.
હા એ તો છે, હું પણ એજ માનું છું.
હા, બેલેન્સ મેન્ટેન કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
હમ. બિલકુલ, ઓનલાઈન અને ઓફલાઈન લાાઈફ વચ્ચે બેલેન્સ રહેવું જોઈએ.
હા ફ્રેન્ડ સાથે પર્સનલ મળવું પણ જરૂરી છે.
હમ, અને ફેમિલી સાથે ક્વલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ.
હા ફોન કરતા રિયલ કન્વેન્શન વધુ ઇમ્પોર્ટન્ટ છે.
હમ સાચું કહ્યું, તારો ફાઈનલ ઓપિનિયન શું છે સોશિયલ મીડિયા વિશે?
મારા માટે સોશિયલ મીડિયા પાવરફુલ ટૂલ છે.
હમ, અને ખોટી રીતે વાપરીયએ તો નુકશાન બની શકે છે.
હા એટલે રિસ્પોન્સિબલ યુઝર બનવું જોઈએ.
બિલકુલ સાચું કહ્યું. હવે ક ક્રિએટર વિશે વાત કરીએ.
હા આજે ઘણાય યંગસ્ટર્સ કન્ટેન્ટ ક્રિએશન, તરફ જઈ રહ્યા છે.
હા, રીલ્સ, વિડિયોઝ, પોડકાસ્ટ અને બ્લોગ્સ બનાવે છે.
હા તને કન્ટેન્ટ ક્રિએશન ગમે છે?
હા મને શાયરી અને ક્રિએટિવ કન્ટેન્ટ જોવું અને શેર કરવું ગમે છે.
તો સરસ હોબી છે.
હમ, પણ કન્ટેન્ટ ક્રિએટર બનવું એટલું ઈઝી નથી હોતું.
બિલકુલ નહીં, રેગ્યુલર કોન્ટેન્ટ અપલોડ કરવું પડે છે કન્સિસ્ટન્સી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓડિયન્સ સાથે કનેક્શન પણ મે કરવો પડે.
હા અને કેટલાક લોકો ઓવરનાઈટ સક્સેસ જોય છે પણ મોટા ભાગે સક્સેસ માટે સમય લાગે છે.
હા પેશન્સ પણ જરૂરી છે.
તને લાગે છે કે ફોલોવર્સ ઇમ્પોર્ટન્ટ છે?
અ હા પણ ક્વોલિટી ફોલોવર્સ વધુ ઇમ્પોર્ટન્ટ છે.
હમ સાચું કીધું હું પણ એવું જ માનું છું.
કારણ કે એક્ટિવ ઓડિયન્સ હોય તો એંગેજમેન્ટ વધે.
હમ, અને સાચા ફોલોવર્સ ક્રિએટર ને સપોર્ટ કરે છે.
હા ફેક ફોલોવર્સ લેવાનો કોઈ ફાયદો નથી.
હા એ ગ્રોથ ને હેલ્પ નથી કરતું.
હમ સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે શું કહીશ?
આજે દરેક બિઝનેસ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરે છે.
હા, રેસ્ટોરેન્ટ પણ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે હવે તો.
હમ, અને ક્લોધિંગ બ્રાન્ડ્સ પણ રીલ્સ મૂકીને પ્રમોશન કરે છે.
હ, એડ્સ થી ઘણા કસ્ટમર સુધી પહોંચી શકાય છે.
હમ, અને ટ્રેડિશનલ એડવર્ટાઈઝિંગ કરતા સોશિયલ મીડિયા સસ્તી પણ પડે છે.
હા, સ્ટુડન્ટસ માટે પણ સોશિયલ મીડિયા યુઝફુલ છે.
હા, અને એજ્યુકેશનલ કોમ્યુનિટીટીઝ મળે છે.
હમ, એક્ઝામ પ્રિપેરેશન માટે ગ્રુપ પણ હોય છે.
હા, અને નોટ્સ અને સ્ટડી મટીરિયલ્સ પણ શેર કરી શકાય છે.
હા, પણ ડિસ્ટ્રેક્શન પણ ઘણા હોય છે.
હમ, જેમ કે નોટિફિકેશન્સ આવે એટલે ફોકસ તૂટી જાય છે.
એટલે, સ્ટડી કરતા વખતે ફોન સાયલેન્ટ મૂકવો જોઈએ.
હા, સાચું કહ્યું. અથવા એપ ટાઈમર યુઝ કરવો જોઈએ.
હા, તને ક્યારે સોશિયલ મીડિયા બ્રેક લીધો છે? તું એ.
હા, એક વખત દસ દિવસ નો બ્રેક લીધો હતો.
પછી કેવું લાગ્યું?
શરૂઆતમાં અજીબ લાગ્યું, પણ પછી લાગ્યું કે સારું લાગ્યું.
હમ, સ્ટ્રેસ ઓછો થયો હશે ને?
હમ, સ્ટ્રેસ તો ઓછો થયો.
હા. હું પણ હવે સોશિયલ મીડિયા બ્રેક લઈને. જોઈશ.
હમ, ચાલો.
ચાલ, હા હા, ચાલો, બાય, આવજો, આવજો.